હેલો.
હલો.
હા બેન તમે કેમ છો?
મેં મજામાં છું બેન તમે તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન તમને મારી અવાજ આવે છે સારી રીતે?
હા, બેન તમારી તમારી અવાજ મને આવે છે મારી અવાજ તમને આવે છે?
હા, આવે છે.
તો આજે આજે આપડે કઈ વિશે વાત કરવાના છીએ?
આજે આપણે છે ને નવરાત્રી વિશે વાત કરીએ તો હું તમને કઈક કેવા માંગુ છું નવરાત્રી વિશે આપડી છે ને નવરા ત્રી વિષય છે ને ખુબ જ સુંદર અને ઉત્સાહ વર્ધક છે ગુજરાતમાં ગરબા રમવા એ માત્ર એક ઉત્સવ નથી પરંતુ માતાજી પ્રત્યેની આપણી ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. નવરાત્રી ના નવ દિવસ દરમિયાન માં અંબાની વિશેષ આરાધના કરવામાં આવી છે. નવરાત્રીની જો હું વાતચીત કરું ને ત તે ખૂબ જ ચર્ચામાં રહે છે. અને તેના આપડે નવરાત્રીમાં શું શું પહેરીએ ખબર? ચણિયાચોળી અને કેડિયા નવરાત્રીમાં પહેરવામાં આવતા પરંપરાગત વસ્ત્રો અને કલાત્મક ડ્રેસ છે અને નવરાત્રીમાં છે ને ગરબા અને દાંડિયા રાત્રે નવ વાગ્યાથી શરૂ થશે ને ગરબાનો માહોલ બની જાય છે. અને એની પછી હું આરતી અને થાળી વિશે વાત કરું તો માતાની માતાજીની ભક્તિ ભાવ પૂર્વ થતી આરતી એને કરવામાં આવે છે. અને આઠમ અને કંજન પૂજન ની વાત કરો તો એ કન્યા પૂજન અને ઉપવાસની વાતો છે. તો અ જ્યાં માતાજીને તો તમે કદાચ અ નવરાત્રી તો એ આપણા બધાને ખુબ જ ગમે તમે કઈ કેહેવા માંગો છો નવરાત્રી વિશે?
હા બેન મે પણ કઈ કેહેવા માગુ છું નવરાત્રી વિશે એ તો આપણા હિન્દુ ધર્મના સૌથી મોટો તહેવાર છે તો નવરાત્રી એ ગુજરાત નો સૌથી મોટો અને પ્રિય તહેવાર છે. સંસ્કૃત માં નવરાત્રી એટલે નવરાત આ ઉત્સવ વર્ષમાં બે વખત ચૈત્રને આસો મહિનામાં માતા જૈની આરાધના માટે ઉજવાય છે. અને તેમાં ગરબા દાંડિયા તથા ઉપવાસ નું વિશેષ મહત્વ છે. નવરાત્રી વિશે મેં કઈ તો પ્રસ્તાવના મુૂકેલી છે ને મે બોલવા માંગુ છું જેમ કેને નવરાત્રી હિન્દુ ધર્મનો એક મુખ્ય અને પવિત્ર તહેવાર છે. આ તહેવારના શક્તિની ઉપાસના ભક્તિ અને આનંદ નો સમ સમન્વય છે. નવરાત્રી નો તહેવાર માતા દુર્ગાના નવ રૂપોને સમર્પિત છે. આસો સુદ એકમ થી શરદ પૂનમની સુધી ના નવ દિવસો દરમિયાન લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે જેમ કે નહી માતાજીના નવ સ્વરૂપોમાંની પૂજા જેમ કે નવરાત્રી ના નવ દિવસોમાં માતાજીની અલગ અલગ રૂપો જેવા કે શૈલી શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા કા ત્યાની કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિતાત્રી પૂજા કરવામાં આવે છે ઘણા ભક્તો આ નવ દિવસ સુધી ઉપવાસ ફરાળીને આહાર કરે છે. અને માતાજીની ભક્તિની લીન રહે છે. જેમ કેને ગરબા દાંડિયાની પરંપરા પણ છે. જેમ કે ગુજરાતમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ ખીલી ઉઠે છે. રાત્રે લોકો માતાજી ની માંડવી કે ગરબાની આસપાસ એકઠઠા થઈને તાળીઓને તાલેલ ગરબા અને દાંડિયા રમે છે માતાજી ની સ્તુતિ કરત તા ગીતો અને ભજનો ગાવામાં આવે છે યુવાનો અને બળ બાળકો પરંપરાગત પોશાક ચણિયા ચોળ અને કેડિયા પહેરીને ઉત્સવમાં સભરી ભાગ લે છે આધ્યાત્મિક મહત્વ જેમ કે ને બેન નવરાત્રી ના નવ દિવસો ન અલગ અલગ અલગ ભાગમાં વહેચવામાં આવ્યા છે જેમ કેને પ્રથમ ત્રણ દિવસમાં માતા દુર્ગા ને શક્તિ બીજા ત્રણ દિવસમાં લખ લક્ષ્મી ની સંપત્તિ અને છેલ્લા ત્રણ દિવસ માં સરસ્વતી અને વિદ્યા અને બુદ્ધિ આશીર્વાદ મેળવવા માટે પૂજા થાય છે આ ઉત્સવ આપણને અધર્મ અને ધર્મ અને અસુરો પર દેવીની વિજય ની યાદ રાખવામાં આવે છે જે ઉપસાહાર જેમ કેને નવરાત્રી ઉત્સવમાં દસમા દિવસે દશેરા અથવા કે વિજયા દસમી તવાર સાથે પૂર્ણ થાય છે નવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે લોકોમાં પ્રેમ ભાઈચારા અને સાંસ્કૃતિક એકતા લાવવાનો પણ ઉત્સવ છે આ તહેવારમાં આપડે આપણી ગુજરાતી અસ્પિતામાં ઓળખનુંું પ્રતિક છે જેમ કે તમે બેન બતાવી બતાવી શકો છો તમને કેવી લાગે નેવરાત તે દિવસે તમને કેવું ભાવે નવ દિવસ કેવું લાગે
હા બેન મને તો ખુબ જ મજા આવે છે કારણ કે નવરાત્રી એ તો આપણા લોકો માટે ખુબ જ સારો તહેવાર છે કારણ કે એમાં છે ને નવા નવા કપડા નવ દિવસે આપણે પહેરીને જઈએ અને ખુબ જ આનંદ માણીએ છીએ અને જો હું નવરાત્રી વિશે બીજું કહું ને તો નવરાત્રી એ ભારતનો એક ખાસ કરીને ગુજરાત નો સૌથી મોટો લાંબો અને અત્યંત લોકપ્રિય ધાર્મિક ઉત્સવ છે આ તહેવાર આસો મહિનાની સુદ એકમની શવું શરૂ થઈને નવ દિવસ ચાલે છે જેમ કે તમે કીધું કે તમે સાચું જ કીધું છે જેમાં અધ્યાત શક્તિમાં અંબાબેન અંબા ના નવ સ્વરૂપો ભક્તિ ભક્તિભાવ પૂર્ણ પૂજ પૂજા અર્ચના કરવામાં આવી છે આ દિવસો દરમિયાન શેરીઓ અને સોસાયટીઓમાં માતાજીની માંડવી કે ઘર સ્થાપિત કરી આખી રાત પરંપરાગત ગરબા અને દાંડિયા રાજસની રમઝટ જામી પડે છે યુવક અને યુવતીઓ ચણિયા ચોળી અને કેડિયા જેવા રંગ બિરંગી પરંપરાગત વસ્ત્રો પહેરીને મોડી રાત સુધી ગર્ભે ગુમે છે નવરાત્રી એ માત્ર મનોરંજન નો ઉત્સાહ નથી પરંતુ તે અસત્ય પર સત્ય વિજય ભક્તિ શક્તિ અને સંસ્કૃતિ નો અજોડ સંગમ છે અને હું બીજી નવ નવરાત્રી ની અરાધા વિશે જો વાત કરું ને ત નવરાત્રી એક ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ છે આ ઉત્સવ આસો માસની શુક્લ પક્ષની એકમ થી શરૂ થઈને નોમ સુધી મનાવવામાં આવે છે જેમાં આપણે ખુબ જ આનંદ લઈએ છીએ અ આ તહેવાર આઠમ ન વિશે જો હું વાત કરું ને તે દિવસે મા માતાજી ના નિવેદન હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે નવરાત્રી એ માત્ર નાચવા ગાવાનો ઉત્સાહ નથી પરંતુ તેમાં શક્તિની ઉપાસના દ્વારા આત્મ શુદ્ધિ કરવાનો અને અધર્મ પર ધર્મ ના વિ ય નો આનંદ ઉત્સવ છે આ અંબાની મધુર આરતી અને મંત્રોચ્ચારને વાતાવરણમાં પવિત્ર અને દિવ્ય બની જાય છે અને તેથી આપણાને ખુબ જ સરસ લાગે છે તમે શું કેવા માંગુ છો બિન
મેં પણ કઈ કેહેવા માંગુ છું જેમ કેને બેન. અ મોટા ભાગના લોકો માત્ર બે નવરાત્રી વિશે જાણે છે પરંતુ હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં. કુલ ચાર નવરાત્રી છે જેમ કેને. શરદ નવરાત્રી આસો મહિનામાં આવતી આ મુખ્ય નવરાત્રી છે જેમાં ગરબા રમાય છે. ચૈત્રી નવરાત્રી ચૈત્રી મહિનામાં વસંતઋતુ ની શરૂઆત માં. આ આધ્યાત્મિક નવરાત્રી ઉજવાય છે મહાગુપ્ત નવરાત્રી મહા મહિનામાં આવતી આ. નવરાત્રી સાધકો અને તંત્રિકા પૂજા માટે ગુપ્ત રાખવામાં આવે છે આષાઢ ગુપ્ત નવરાત્રી આષાઢ મહિનામાં. બીજી ગુપ્ત નવરાત્રી જેમાં વિશેષ સાધના છે. મુખ્ય ધાર્મિક વિધિઓમાંથીને નવરાત્રી નવ દિવસો દરમિયાન ઘરો અને મંદિરોમાં વિશેિષ. કરવામાં આવે છે જેમ કેને. ઘટ સ્થાપન કલશ સ્થાપન પ્રથમ દિવસે માટીના પાત્રામાં જવેરા. જુવાર ઘઉં વાવીને કલશ સ્થાપિત કરાય. અને અખંડ જ્યોતમાં નવ દિવસ સુધી માતાજીની સામે ઘી અથવા તેલ નો દીિવો અખંડ. પ્રજ્વલિત રાખવામાં આવે છે કન્યા પૂજન માં અષ્ટમી કે નવમી ના દિવસે નાની બાળકીઓને. માતીજી ન સ્વરૂપ માનીને પૂજા કરીને ભોજન કરાય અને સાથે ઋતુ. પરિવર્તન જેમ કે નવરાત્રી હંમેશા બે મુખ્ય ઋતુમાં મિલન સમય છે જેમ કે ને. શિયાળો ઉનાળો અથવા ચોમાસું શિયાળો. શારીરિક જેમ કેને આ સમય બદલાતા વાતાવરણને કારણે. તે ગરબા અને આપણેે જાણીએ છીએ ને કે ગરબા. ગા પાછળ પણ કેટલું રહીશ્ય ચૂકવામાં આવ્યું છે જેમ કેને ગરબા શબ ન ગર્ભદીપ. પડતી આવી છે. તાણાવાળા માટીના ગળા માં પ્રગટાવેલો દીવયો બ્રહ્માંડ અને માનવ શરીરનુંું પ્રતિક છે. સધિઓને આત્મા દર્શાવ. ગરબા નવરાત્રી એક એવું છે ને તે દિવસ. ગુજરાત ના ગુજરાત આખું ગુજી મૂકે છે.
હ.
જેમ કે નવરાત્રી બાળકી. બાળકો નાલા છોકરા મોટા છોકરા એ લોકો માટે બોગ. જેમ કેને ખુશી નો જેમ કેને ભારતના અલગ અલગ ભાગનો ચહેરા. તહેવાર અનોખી રીતે જાય છે. ગુજરાતમાં રાસ ગરબા અને દાંડિયા ની ગુમ વચે છે નવરાત્રી માં. અને નવરાત્રી તમે રાખવાવામાં અતી સાચીતી જેમ. ગરબામાં ખુબ પરેશ થતા હોવાથી આપણને. પાણી નારિયળ પાણી પરંતુ પાણી પીવું જોઈ જ કે નને. ગરબા રમતી વખતે જેમ કે આપણને ખ્યાલ પણ પોતાનું રાખવું જોઈ એમ કે નહ નવરાત. છે તો ગરબા ગરબા રમવા. રમતી વખતે આપણને ખ્યાલ પણ રાખવું જોઈએ કે આપણે શું કરીએ છીએ. અને નવરાત્રી વિશે તો જેટલું કે એટલું. કમ છે કેમ કે નવરાત્રી. નવરાત્રી મારા પ્રિય તહેવાર માંથી એક છે. જેમ કે અમ. નવરાત્રી જયારે ચાલુ થાય છે એના પહેલાથી બધાને ખુશી. થાય છે કે નવરાત્રી આવી ગઈ છે આપડે લહેંગા લેવું. લેંગા ચોડી લેવું છે છોકરાઓને ર કે દાંડિયા લેવું છે. એ એટલું થાય છે જેમ કેને હમ. નવરાત્રી જેમ કે ને મિસાસુર મર્દેની દેવી દુર્ગા અને ક્રુર રા્ર મિસાસુર ની વચ્ચે. જે નવ દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. દસમા દિવસે માતાજીએ તેનું વધ કરી બ્રહ્માંડને ત્રાસ માંથી મુક્ત કરાવી આ વિજયને ખુશી માં નવરાત્ર. ય મનાય છે. તેમમ શ્રીરામ ની શક્તિ પૂજા લંકા વિજય મેળવવા માટે રાવણ નો નાશ કરવા માટે ભગવાનની. શ્રી રામે ઋતુમાં સમુદ્ર કિનારે નવ દિવસ સુ દેહવાનો કઠોર આરાધના કરી હતી એટલે ના નવરાત્રી ને બહુ સારું એટલે સામાજિક સમાનતા કે ને તો ગરબાના વર્તુળમાં રાજા હોય કે રંગ દરેક વ્યક્તિને એક સરખા તાલી ગુમે આ નૃત્ય ઓછી ભેદભાવ ભૂલી સામાજિક એકતા મજબૂત રાખે છે નવરાત્રી નવ નવ દિવસ ના નથી એ નવ નવ રંગોના ઘર્ષ ન શું મુહૂર્ત માનવામાં આવ છે જેમ કેને નવરાત્રીમાં જેટલી આનંદ થાય ને બેન જેમ કે દિવાળી હોળી બધા તહેવાર છે પણ નવરાત્રી ન તો વાત જ કઈ અલગ છેના પણ વાત જ કરીએ ને તો એ નાલું પડી જાય એટલે કેમને નવરાત્રી છોકરીઓ માટે છોકરાઓ માટે મોટા મોટા વડીલો માટે એ બ ગુજરાતના સૌથી પ્રિય તહેવાર માંથી એક છે નવરાત્ર મારું સૌથી પ્રિય તહેવાર છે તમને શું લાગે તમને કેવું લાગે નવરાત્રી તહેવાર
મને તો ખૂબ જ ગમે છે નવરાત્રી તો મેમે જે પણ કીજું કીધું ને એ ખૂબ જ સરસ સરસ કીધું છે બેન આપણે નવરાત્રીમાં ખુબ જ ખુશ થાય છે આપણા ઘેરવાળા નાના નાના ભૂનકાઓ તો વધારે ખુશ થાય છે અને એ લોકો ખૂબ સુંદર સુંદર પોશાક પહેરીને આવે છે ગરબાની અ ગરબા જ્યાં રમવા જાય છે મને તો તે ખૂબ જ સારું લાગે છે બેિન તમે જે પણ કીધું ને મને ખૂબ જ ગમ્યું છે તમારો ખૂબ ખુબ આભાર
હા બેન તમારી ભી વાત મને બધે બહુ ગમ્યું